હલો જ જય જય શ્રી કૃષ્ણભાઈ એક ડમમ જમાં તમે કેમ છો
હા પણ એકદમ મજામાં બધું ઘરે બધા સારા છે તમારી ઘરે કેમ બધું કેમ
હા એકદમ સારા છે અને હાલ મારે શું છે કે ગરમીની રૂટો આવી છે ઉનાળો આવ્યો છે એટલે ઘર બાજુ તાપમાન પણ ગણ સારો હોય ગ અને હાલમાં તો જોવા જઈએ તો આ પ્રદુષણનું પ્રમાણ પણ ખુબ જ વધી ગયું છે એટલે અમારે ઘણી બધી મુશ્કેલ સાનો કરવા પડે છે કારણ કે અમે જે કંપનીમાં જોબ કરીએ છીએ ત્યાં અમને અમે નીચા પોસ્ટ પર છે એટલે અમને ત્યાં અ પેલું એસી વાન એવું કામ કરવાનું અમારે પંખા નીચે કામ કરવાનું હોય છે અને અમારે જે કંપનીમાં કામ કરીએ છીએ જે વિભાગમાં ત્યાં પતરા આવ્યા હોય છે એટલે અમને ઉનાળામાં ઘણો બટો તાપ લાગે છે અને ઘરે પણ અમારા જે ઘરના બીજા બધા માણસો છે જે કાકા ભાઈ બહેન તે લોકો ખેતી ઉપર આમ નિર્ભર છે એટલે ખેતીમાં પણ અમને હમણાં જોવા જઈ રએ તો કેરીનો પાક તો સારો એવો થયો છે કારણ કે જેટલી બધુ ગરમી પડે તેટલી કેરીમાં સારું ગણાય છે પરંતુ એમ જોવા જઈએ તો ઘણા બધા નુકસાન પણ છે તમાર બાજુ કેવું છે તાપમાન હમણાં હાલમાં વધી રહ્યું છે કે પછી નોર્મલ જ છે
નાા ભાઈ તાપમાન તો ખુબ જ વધારે વધી રહ્યું છે કારણ કે તમને ખબર જ છે આ ગ્લોબલ વોર્મિંગના કારણે એટલું બધું તાપમાન વધી ગયું છે ને હમને તો ફર એક વાત ના પૂછો અનેમ જેમ કે અરા ગામમાં તો પિસ્તાલીસ ડિગ્રી ઉપર મતલબ તાપમાન નીકળી ગય છે પલા તો એટલું બધું તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર પણ ના જતું હતું પરંતુ એટલું બધું પ્રદુષણ પણ વધી ગયું છે અને તેના કારણે તાપમાં ગરમીમાં ગરમી પણ બહ વધારે લાગે છે અને જેથી કરીને બહાર પણ નીકળ નથી હમેશાને શું કરીએ છીએ કે અમે સનસ્ક્રીન કે એવું બધું લગાવીને જ બહાર નીકળીએ છીએ તે વગર અમે બહાર નીકળતા પણ નથી અને નાના છોકરાઓને તો બહાર નીકળવા દેતા જ નથી અમે કારણ કે એટલું બધું ગરમી વધી ગઈ છે ને કે બહાર જો નીકળશું તો આપણને કેન્સર જેવા રોગો પણ થઈ શકશે જેથી કરીને આપણેે એ બધું ધ્યાન રાખવું જોઈએ અને જો આપણે એ બધું ધ્યાન ના રાખીશું ને તો આપણે ખુબ જ વારે એવી તકલીફમાં મુકાઈ જવાના છે અને આપણને ઘણા બધા એવા રોગો થવાની સંભાવના પણ ઘણી બધી છે
હા તમારી વાત એકદમ સાચી છે અને આપડે જેમ જોય તેમ પ્રદુષણ તો ઘટાડનો ઉપાય કરો જ છે અને વચ્ચે સરકાર યોજના પણ કરીા હતી કે જ્યાં ઘણા બધા નારા હાથ લગાવ્યા હતા રેલી પણ કાઢી હતી અને એમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ પ્રદુષણ નિવાર પણ આવ્યું હતું પરંતુ હાલમાં શું છે ગામડાઓ ટ એમ તો સ્વચ્છ રહે છે પરંતુ જારથી આ પ્લાસ્ટિક નું ઇન્વેન્શન કરવામાં આવ્યું છે એટ કે પ્લાસ્ટિક બનાવામાં આવ્યું છે અને ગામડાઓમાં એનો ઉપયોગ આવ્યો છે ત્યારથી આ પ્લાસ્ટિક નું પ્રદુષણ ખુબ જ વધી ગયું છે અને કેટલાક લોકો શું કરે છે છે કે ફાજલ જમીન પડે રહેલી હોય ત્યાં પોતાનો ઘરનો કચરો અને જે વાડીએથી આપણે કચરો જે દવા છાંટીએ તેને જે કચરાનો ગંડુ પા નિકાલ હોય તે આપણે એ ફાજલ જમીન પર ફેંકતા હોય છે જેના કારણે શું છે કે એ જમીન જમીનની ફળદ્રુપતા હોય છે તે ફળદ્રુપ એ ગુમાવે છે એના કારણોસર એમને ઘણું બધું નુકસાન જોવાની સંભાવ રહેલી છે અને ત્યાં પછી આપડે કોઈ પણ પાક લઈ શકતા નથી એટલે આપડણે એવું તો નહી જ કરવું જોઈએ અને જેમ બને આપણેે જે પ્રદુષણ છે નિનીવાડવું જોઈએ પ્લાસ્ટિક નો તો શું છે જે ઉપયોગ થાય તો ખવાનો જ છે કારણ કે બધી જગ્યાએ પ્લાસ્ટિકો ઉપયોગ જરૂરી બની ગ હોય છે પરંતુ એનો આપ ગમેટ ફેકીને લઉવ છે એનું જેમ બ રીસાયકલ કરવું જોઈએ અને જો આપણે રીસાયકલ કરશું તો આપણા માટે ઉપયોગી છે કારણ કે એના કારણે બ્લોક બનાવવામાં આવશે અને જે રસ્તાઓ બનાવવામાં આવશે અને વાર ટોના સાયકલ પણ બનાવામાં આવે છે રીસાયકલ કરીને ઘણી બધી વસ્તુ બનાવામાં આવે છે એટલે ખુબ જ સારી ગણાય છે અને હાલમાં જોવા જઈએ તો ઘણી બધી યોજનાઓ પણ બહાર પાડવામાં આવી છે સરકાર દ્વારા જેમ કે ફરિયાદી ટાંકીને પાણી ની સુવિધા કરી આપી છે જેના કારણે અઠવાડિયામાં દરરોજ એટલે કે ચોવીસ દિવસ અને સાત કલાક એમ જોવા જઈએ તો ચોવીસ કલાક આમ પાણી આવે જ છે અને અમુક એમ પહેલા શું હતું પાણીનો ટાઈમ નક્કી કરેલો હતો કે સવારે સાત થી બપોરે બે વાગ્યા સુધી પાણી આવશે પરંતુ હાલમાં જોવા જોઈએ તો એ પાણી પણ બંધ થઈ ગયું છે અને એને મરમત કરવાવા માટે જે ખર્ચો કરવાનો હતો તે પણ અમે સરપંના અધિકારી પણ કરી નથી જેના કારણે અમાર બાજુ ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે અને જે પશુ પક્ષીઓને જે એ લોકો માટે જે અહવાળી બનાવવામાં આવી હતી જે ખાડાઓ બનાવવામાં આવ્યા હતા ત્યાં પણ પાણીનું પ્રમાણ ઘટી ગયું છે કારણ કે ટાંકીમાં પૂરતી સગવડ નથી એટલે ટાંકીમાંથી પાણી રહેતું નથી તો એમાં સરકારશ્રીને અરજી કરી છે અને અમારે ત્યાં શું છે કે હવે એ અરજી પર એક બે મહિના થઈ ગયા છે પરંતુ અમને એવું લાગે છે કે હવે અમારે સરપંચશ્રીને પાછી એક વાર અરજી કરવી જ પડશે કારણ કે સરપંચ સ બીજા બધા કામમાં જોડાયા છે એટલે એમાં લાગતું ના પરંતુ જો આ ટાંકીનું પાણી અમને મળતું થઈ જાય તો અમારા જે પશુ પક્ષીઓ છે એમને પૂરતું પાણી મળી રહે અને અમારે પણ લાઈટ બિલને જે ખર્ચો છે એ કરવાનો ટાળી શકાય એમ ઘણા બધા ફાયદા થઈ શકે તેવું છે તો અમે એ આશા રાખેલી છે કે આ પાણી આવી જશે અને વચ્ચે ન્યુઝ હતી કે પાણી આવવાનું છે પરંતુ થોડીક મરામત કરવાનું અને અમે જોવા પણ ગયા તો હાલમાંરું શું છે કે ત્યાં મરમત નું કામ ચાલુ થઈ ગયું છે એટલે અમને ફાયદો થવાનો છે તો અર બાજુ શું છે તો અરા ફળિયામાં પણ આવું ટાંકી લગાવવામાં આવી હતી શેને
હા ભાઈ અમારા પડિયા માં પણ એ ટાકીને લગાવવામાં આવી છે. અને તમે જે કહ્યું તમે પાણી પીયા હારુ જે રાખો છો તો એ બધી વસ્તુ પણ અમારા અમાં કરવામાં આવે છે. કારણ કે જો એવું બધું વસ્તુ આપડે પાણી આપણા માટે જ નથી અને બીજા બધા લોકો પણ યુઝ કરે છે જેમ કે બધા કે કેટલાક ક લોકો પાણી યુઝ કરે છે અને જેમ કે બીજા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે, એ લોકોના માટે પણ આપણે પાણી બહાર કાઢવું જોઈએ. અને તમને ખબર જ છે કે પાણી આપ આપણા માટે જ નથી પરંતુ એ લોક કો જેટલું પૃથ્વી આપણા માટે શે એટલી પૃથ્વી એગના માટે પણ તો ધરતીમાં જેટલી બધી વસ્તુ હોય એ બધી વસ્તુ એ લોકોને પણ અ કરવા માટે જરૂરી જ છે કારણ કે આપણે પાણી પીએ છીએ તે એ લોકો પણ પાણી પીએ છ છે અને એ લોકોને પણ જીવા માટે પાણી જોઈએ છે અને એ લોકો જેટલા જરૂરી છે એટલા જ આપણા માટે એ લોકો પણ બધું જરૂરી છે. એટલે છે ને આપણે પાણીનો ઉપયોગ ખાલી આપણે જ નહીં પરંતુ બીજા બધા લોકો માટે પણ છે જેથી કરીને આપણે પાણી યોગ્ય બચાવવું જોઈએ અને પાણીનો ઉપયોગ યોગ્ય રીતના જ કરવો જોઈએ ગમે ત્યાં ઢોરી ન નાખવું અને મેં તો કહ છું કે આપણે જો ઘરનું વાહનને એવું બધું પણ ધોવું હોય તો આપણે અઠવાડિયામાં એકવાર ક મહિનામાં એક બે વાર જ ધોવું જોઈએ અને વધારે ધોવું પણ ન જોઈએ કારણ કે તેનાથી પાણીના વેસ્ટેજ વધારે થાય છે. અને આપણે એવું બધું પાણીના વેસ્ટેજ હમણાંથી જ કર્યા કરીશું અને ડાગળ જટ આપવાને ખૂબ જ વધારે એવો તકલીફનો સામનો કરવો પડશે. અને તમને ખબર છે કે પૃથ્વી પર પાણી ખૂબ જ વધારે છે. પરંતુ તે મીઠું પાણી નથી પરંતુ ખારું પાણી છે એટલે પાણી વધારે ન ગણે આપણે પીવાલાયક પાણી તો મતલબમાં ખૂબ જ વધારે ઓછું છે તેથી આપણે તે બધું વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા તમારી વાત સાચી છે આપડણે ઘણા બધા નિયમોનું પાલન તો કરવું જ જોઈએ અને સ્ટ્રિકક્ટ નિયમો પણ લાવવા જોઈએ એના નિયમોનું પાલન પણ થવું જ જોએ એવું નહી કે એકવાર નિયમો બનાવી કેલા એટલે એના પર કોઈ પાલન નહી કરે અને મેં ફરવા પણ ગયા હતો હમણાં હાલમાં તો ત્યાં પણ જોયું કે બધા આમ નેચરમાં ફરવા ગયા ત્યાં મને નેચરમાં ફરવા પડ ગમે છે ઘણા બધા ડુંગરો મુલાકાત લીધી હતી ત્યાં અમુક ડુંગરો પણ મસ્ત સ્વચ્છતા રાખવામાં આવી હતી કારણ કે ત્યાંના રહેણી કરણી વાસીઓ ત્યાં રહેતા હતા એટલે મસ્ત સ્વચ્છતા રાખવામાં આવી હતી અનેને ત્યાંથી નજારો પણ ખુબ જ સારો દેખાતો હતો. અને મને ત્યાં ગરમીનું પ્રમાણ અને ઠંડી એમ બધી ઋતુમાં જ ગયો ત્રણ ઋતુમાં તો ત મને તો એવું લાગ્યું કે ત્યાં રૂટુ પણ સારી હોય છે અમે એ લોકો સાથે વાત કરી અને લોકો એ પણ અમને જણાવ્યું કે અહીંયા તો અમે સતા રાખી જશું અને જે ટુરિસ્ટ આવે છે તે પણ એ લોકો આમ કચરા પેટીને અને કચરા નિકાલની વ્યવસ્થા રાખેલી. છે એટલે સરળ રીતે નીકળી જાય છે પરંતુ અમુક જગ્યાએ શું છે કે જે સુમસામ ઈલાકા છે જ્યાં કોઈ આવર જવાર નહી થાય તેવા પણ ડુંગરો છે ત્યાં શું છે કે લોકો ગચરો ગમે તે ફમ નાખી દે છે અને એના કારણે ગમે પ્રદુષણ ખુબ જ થાય છે. તમાર ખાસ કરીને પ્લાસ્ટિક શું છે કે ત્યાં ગમેટા લખી જાય છે તો ડુંગરો પર તો પવન વધારવે આવે છે તો પવનના કારણે એ ઘણા દૂર અંદર જંગલો સુધી જ્યાં કોઈ મનુષ્ય નહીં જાય ત્યાં સુધી પણ એ પ્લાસ્ટિક ઉડીને જઈ શકે છે જેના કારણે જે આપણા જે આપ અંદર જે પશુ પક્ષી હોય છે એને કારણે તેનું નુકસાન થાય છે. અને કેટલીક વાર આપણે શું કરીએ છીએ કે કશે ગયા હોય અને કંઈ જમવાનું હોય ખડા પાવ આપડે કોઈ સુ ખાવા લઈ ગયા હોય ડાબેલી બચ્ચા તો એ લોકો શું કરે છે કે પ્લાસ્ટિકની કોથલીમાં જ અંડર પેક કરીને ગાંઠ મારીને નાખી રે છે રસ્તા પર તો ત્યાં શું છે કે ત્યાં જે ગાય ફરે છે. કૂતરા હોય છે જે પાલટુ પ્રાણીઓ હોય છે અને જંગલી જાનવર હોય છે તેઓ એમ એ લોકોને એ પ્લાસ્ટિકને ખાવા ટેવ પડી ગયેલી હોય છે તો એ ખાવામાં એ લોકોના પેટમાં પણ પ્લાસ્ટિક જ છે એમના કારણે એમના પણ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે એટલે એ બધોનો ઉપયોગ કર ટાળો જોઈએ. અને અમે જયારે એ ડુંગર ની મુલાકાત લીધી હતી ત્યારે અમે તો ત્યાં જણાવી કે હવે અમે ત્યાં કચરાપેટીની વ્યવસ્થા કરી આપી અને ત્યાં અમે જે આજ બાજ વિસ્તાર હતો તે અમે જણાવ્યું કે તમે આ જે પ્રદુષણ ફેરાઈ રહ્યું છે તેના નિવારણ માટ ટે યોગ્ય પગલા ને તો પછી તમારે જે તમે ખેતી કરો છો તેમને તમને નુકસાન થશે અને એ લોકોએ પણ અનુભવ્યું હતું કે એક બે વર્ષથી એ લોકોને પણ પાકમાં ઘટાડો થતો જાય છે એમ તો સારો એવો પાક મળતો પરંતુ ઘટાડો થતો જાય છે પણ એ લોકોને એનું રીઝન નહી ખબર હતું અમે એલોક ને જણાવ્યું કે તમારું રીજન આ પ્રદુષણ છે ત્યારે એ લોકો પણ એ લોકોને પણ લાગ્યું કે હા હોય શકે છે કારણ કે ઘણો બધો કચરો ગમેટ નાખવામાં આવ્યો હતો. અને ગમેટે વાસ પણ બહ ગડી વાસ પણ આવતી હતી. એટલે અમે ત્યાં સમજાવીએ એ લોક કને એ લોકો મા ની પણ ગયા અને પછી ત્યાં યોગ્ય પગલા લેવામાં આવ્યા. અને અમે ત્યાં સરપંચ શ્રી સાથે મીટિંગો પણ રાખી. અને સરપંચ સિં એ પણ સમજાવ્યું કે અહીંયા જે કચરો નિકાલ થાય છે તેની વ્યવસ્થા કઈ યોગ્ય કરો તો હાલમાં શું છે કે દર ત્રણ દિવસે ત્યાં કચરા પેટીની જે મ્યુનિસિપાલટીની ગાડી જાય છે. પર ને લોકો જે કચરો લોકો કચરા પેટીમાં નાખે છે ત્યાં કચરા પેટી નિકાલ પણ કરવામાં આવે છે કચરા પેટી. અને ત્યાં બોળડ પણ લગાવી દેવામાં આવ્યા. છે કે તમે કચરો ગમે ત્યાં ફેંકશો તમારા સો રૂપિયા તો બસો રૂપિયા ના દંડ લેવામાં આવશે એટલે ત્યાંના જે ટુરિસ્ટ લોકો જાય છે આપ આપડા ભજન ફરવા તો એ ખાસ કરીને હવે કચરો કચરાપટીમાં જ નાખે છે અને પહેલાં જે ગામડામાં જે કેરીઓ અને જે પાકલેવા આવતો તેના કાર તેમાં પણ સુધારો થયો. છે એટલે એ લોકોને પણ સભાન થયા છે એ લોકો પણ કે પ્રદુષણ નિવારવું એ ખુબ જ જરૂરી છે અને જો પ્રદુષણ નહીં નિવારશું તો આવનારી પેઢી માટે ખુબ જ મુસીબતનો સામનો કરવો પડશે કારણ કે હાલમાં જ આટલી ગરમી પડી રહી છે તો આવનારા ભવિષ્યમાં જો આ સો કોપાવના કે પછી આ વૃક્ષો ચોરી થઈ રહી છે અને પાલટુ પ્રાણીઓને મારી નાખવામાં આવે છે એમના દાંત માટે કે પછી એના પોંજા માટે તો એના માટે ઘણું બું કરવું પડશે એટલે આપણે તેને યોગ્ય નિકાલ થાય તેની વ્યવસ્થા કરવાની રહેશે અને જેમ મ તેમ આપણે પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડવો જોઈએ અને વૃક્ષો વાવા જોઈએ અને જ્યાં ખાલી જગ્યા પડેલી હોય ત્યાં આપણે વૃક્ષો વાવા જોઈએ તે એ બધા નિયમોનું પાલન કરવું જોઈએ તમારે શું કેવું તમારા બાજુ પણ વૃક્ષોને એવું વાવામાં આવતા હશે ને તમારા દ્વારા
હા ભાઈ કેમ કે વૃક્ષો વાવું ખુબ જ જરૂરી છે જેથી કરીને હમ જે પેલો દિવસ ગયોને મતલબ વૃક્ષારોપણ વાળો દિવસ તો તે દિવસે પણ અમે ખુબ જ વધારે એવા વૃક્ષોનું રોપણ કર્યું અને ખુબ જ સારી રીતના બધા લોકો વૃક્ષ રોપણ કર્યું અને અમારા ગામમાં પણ વૃક્ષોપણ કર્યું જેથી કરીને ખુબ જ એવું સારું લાગ્યું મને કે બધા આ પ્રત્યે સજાગ થઈ રહ્યા છે અને સારું કામ કરી રહ્યા છે તો મે બધાને બી એવી જ આશા રાખું છું કે બધા વૃક્ષારોપણ કરે જેથી કરીને મતલબ આપણે હવા શુદ્ રહે અને આપણને ગરમી પણ ઓછી લાગી અને આપણા માટે ઓક્સિજન યોગ્ય પ્રમાણમાં આપણને મળી રહે
હા ચાલો મળશું ત્યારે આપડે માં જઈને વાત કરીશું
હા ભાઈ ચાલો